જગબી રે
ના લેટ થાય રું
કે બધું જવું હોય એ બાજુ તમને ખબર કે બાજુ જો હલો.
હા બોલો.
અવાજ આવે તો
હ રવાજ તો
બોલો શું વાત કરવી છે
વાત કે મૂવી કે
એવા મવી ગમે તમને જોવા
હારર કોમેડી
હોરર સિવાય
કોમેડી
ઉમેરી સિવાય
પછી આમ રહસ્ય વાળી આવે ને કહાનીઓ બધી રિયલ સ્ટોરી પર આધારિત હોય
એટલે થ્રીલર
હા ભાઈ એકદમ એક્શન નહી
એટલે શું કેવાય ઓલા ક્રિમિનલ વાળી આવે એ ને
એટલે દ્રશ્યમ કે ઓલું રેડ પિક્ચર હ ને
હા એ જ ક્રિમિનલ ટાઈપ
હ આપ એવડું બધું એકેશે ને નહી જેટલા સાઉથ વાળા બતાવા એટલું
હમણાં ત્રિધમ કરીને એક મવી આવ્યું હતું અમે હોટસ્ટાર ઉપર જોતા ત અ્યારે જોવું જોઈએ ને સાથે
ના.
એ સજ દ્રશ્યમ શું દ્રશ્યમ કેવું? કીધું ને એના જેવું છે દૃશ્યમ જેવું છે સમ જ
બરોબર ક્યાં હો હમણાં
હજી પોહોચતો હતો નીચે એનાથી પેલા ફોન આવી ગયો એટલે અડધે ઉઊભો રહી ગયો
બરોબર ત્યાંજ ઉભા રહી જેજો
શું કરે બીજો ઉપર ને આજુબાજુ ક્યાંય નેટવર્ક ના આવે છે એવું બધું બ્લોક વાળી જગ્યા છે તો શું કરીએ પછી કોલ માં સરખું સંભળાય નઈ ને અવાજ બી ના આવે ને રેકોર્ડિંગ બી ના થાય
હા એ તો છે. તમને તમને કેવા ગમે મૂવી?
મને તો બધા ગમે. જોવા જઈએ તો રોમેન્ટિક ગમે એક્શન થ્રીલર વાળા વધારે ગમે. પછી આ દ્રશ્યમ દ્રશ્યમ જેવા છે એવા બી વધારે ગમે. શમ એટલે કે આ બધા ક્રિમિનલ વાળા હોય ને. બધું મતલબ ઇન્વેસ્ટીગેશન કરતા હોય ને એવું વધારે ગમે.
હો, ખબર એક સાઉથ નું મવી હે. એનું હોય ને હિન્દીમાં રીમેક કર્યું મતલબ કથપુતલી વાળું.
કટુંત લેવ નથી ખબર એવું નથી જોયું.
છોરીઓને બધાને ઉપાડી લઈ જાય, પછી એને મારી દે. અને એવું કાક હે એમાં.
એલે ગુજરાતીમાં હતું ને મોવી વસીકરણ કરીને બસ.
ના ના. સાઉથનું હે અને પછી એમાં કર્યું એમાં અક્ષય કુમાર કથપુતલીમાં.
નથી જોયું. બાકી તો સિરીઝ બધી જોવાની ગમે ફેમિલી મેન ને એવી બધી કોમેડી ને પાછી એક્શન થ્રીિલર વાળી, ઇન્વેસ્ટિગેશન કરવાનું ન. પછી હાલમાં ધુરંધર મુવી આવ હતું એ જોયું. એ થોડું દેશ ને લગતું છે એટલે એવા મવી જોવાના ગમે.
બરોબર, પછી બીજા.
બીજા ત પછી કીધું ને રોમેન્ટિક છે થોડા કોમેડી ટાઈપના.
રોમેન્ટિકમાં કેવા ક ક ઇંગ્લિશ કે હિન્દી કે
રોમેન્ટિક એટલે બધા જોયા નથી એટલે ખબર નથી બાકી ઈંગ્લિશ હિન્દી બધા ચાલે. હ હિન્દીમાં બોલવુડમાં કયા બધામાં તો રોમેન્ટિક ચાલી દે છે અંદર. એક્શન મુવી હોય તોમાં બી બે ત્રણ સોંગ તો હોય જ. એ બી અંદર નાખી જ દે છે. હા જય્યારે હોલવુડમાં ઈંગ્લિશ મુવી હોય એમાં રોમેન્ટિક મુવી હોય એમાં એકાદ એક જ સોંગ આવે મતલબ એક કે બે વધારે તે બી નહી.
હા એતો હે. પછી કોમેડીમાં?
કોમેડીમાં તો જૂના હતા ને તેમાં જ મજા આવે. એટલે ફીરહેરાફેરી છે. કે પછી ધમાલ છે કે એવા બધા, એ જૂના મૂવી જે હલચલ હલચલ મુવી જોયું હતું?
થોડું જોયું હ.
એ બી કોમેડી છે મતલબ કોમેડી એટલે એટલું બધું નહી પણ નોર્મલ છે એ બી. ફેમિલી ટાઈપ ડ્રામા છે મસ્ત છે.
પણ છેવલું હંગામ હંગામાં દે દનાદન વેલકમ ને.
હમ. એ બધા કહું ને એ કોમેડી પેલાના ટાઈમમાં જે બનાવતા ને એવા હ ના બને હમણાં અક્ષય કુમારનું મુવી આવ્યું ભૂત બંગલા અ એટલું બધું ખાસ નથી પેલા જે ભૂલ ભૂલૈયા બનાવ્યું હતું ને તેના જે એવું નથી. એનામાં જે મજા છે હમણાં છે તો એવું લાગે છે કે ઓવ એકટિંગ કરતા હોય એવું લાગે.
એ ત છે.
હમ.
ત્યારે જેવી સ્ટોરીઓ નથી આવે મુવીઝમાં.
હા પણ શું કરીએ અવે. કશુંક જોવા જોઈએ મનોરંજન માટે એટલે ચાલે જોઈએ.
પછી કે ઘણા લોકો બહુ જોયે લમણા
એ નામ તો સાંભળ્યું છે ઇન્સ્ટાગ્રામમાં બી બધા બઉુ ફેમસ છે હતા બ્લુ આર્મી કરીને બધા કેહ.
યા. તેમાં ઇન્ટરેસ્ટ ઇન્ટ્રસ ખરો એમ.
ના ઓછો.
બરોબર. પછી બીજું કઈ કઈ સિરીઝને એવું ગમે ઓટીટીવાળા બધા.
હઉ કઉને ઘણી બધી જોઈ છે ફેમિલી મેન જોઈ છે પછી એક કોરિયન કયોને તમે કેદ્રામાં, કેદ્રામાં ના ગમે કોરિયનમાં એક સ્પીડ ગેમ કરીને સિરીઝ આવી હતી.
ગેમવાળી છે એ ગમે. એવી બધી ઘણી
હમ.
હુ સિરીઝો ને બીજી તો હું જનરલી હોલવુડ નેને એવી જ વધારે જોતો હોઉં. હમણાં એક જે જા અ જા જાપ નહી કોરિયન એ પણ કોરિયાને જ હતી. એક કોરિયન સિરીઝ જોઈ, ટીજીયો લેસનવાળી કરીને એ બી સરસ છે.
બરોબર એ.
એમાં કોઈ જાતનું એક્શન નથી એવું કશું નથી નોર્મલ છે મતલબ.
કેદ્રમાં મસ્ત આવે છે. બધી સીરીઝો રોમેન્ટિક બઉ મસ્ત આવે છે.
હા પણ એ શું છે છોકરીઓને વધારે ગમે છોકરાઓ કરતા. એ વચ્ચેના સમયમાં લગભગ આજથી વર્ષ દોઢ બે વર્ષ પહેલા બઉ ફેમસ થયું બધું. આ બધી છોકરીઓ એની પાછળ ગાંડી થઈ હતી કે રામાની ને ઇન્સ્ટાગ્રામની બાયો માં બી લખે, બ્લુ આર્મી ને આ ને, તે ને એવું બધું લખે. હમ.
બરોબર.
બાકી છોકરાઓને તો બધા છોકરાઓને તો બધા એવા જ એક્શન મુવી જ ગમે. માર્વેલ છે, પછી વોનપ્રોસ છે એવા બધા.
થોડાં ઘણા હોય
હા હવે, જેન્ટ્સ અને લેડીસમાં એટલો તો ફરક રહેવાનો ને.
એ તો રે ગણો
હમ.
હોરર હોરરમાં કેવા ગમે એકદમ સિરીઅસ હોય એ કે થોડો કોમેડી મિક્સ.
અમ બને ત્યાં સુધી તો સિરિયસ હોય એવા જ વધારે ગમે. કોમેડી મિક્સ હોય ને એવા ઓછા. એટલે એઈટી પર્સન સિરયસ ગમે ટ્વેન્ટી પર્સન જેવા કોમેડી મિક્સ હોય એવા. આ ઓનલા હા ઇંગ્લિશમાં જે છે ને હોરર મુવી એનાબલ છે, કંજુરિંગ છે પછી નન છે, એવા બધા મવી વધારે ગમે. આમ થ્રીલર હોય. એકદમ આમ અચાનક આવી જાય ને એવું હોયને એવું બીક લાગે ને એવા જોઈએ. હા પણ રાતે ના જોવ દિવસના જ જોઉં.
બરોબર.
પેલાં જયારે કોલેજ ને સ્કૂલમાં હતા ત્યારે રાતે બી જોતા ત્યારે કશું ના થતું.
એ તો છે.
ત્યારે તો ઘણા બધા મુવી જોયા હતા એક ઇંગ્લિશ સિરીઝ કરીને આવી હતી ગેમ્સ ઓફ થ્રોન્સ કરીને. વલ્ડની વર્લ્ડની નંબર વન સિરીઝ છે. ફેમસ ને બધાથી વધારે રેટિંગ મળી. એ ત્યારે તો અમે રાતના બે બે ત્રણ ત્રણ વાગ્યા સુધી કોલેજમાં હતા ને ત્યારે જોતા.
હવે.
નહી હવે તો પછી ટાઈમ જતા જતા કોલેજ બી છૂટી ગઈ પછી કામ ધંધે લાગે એટલે બધું છૂટી ગયું ધીમે ધીમે.
હવે બહુ ઓછો મૂવી જોવાનું થાય ત્યારે બધા ફેમિલી સાથે બધા ભેગા બેસીને જોઈએ. તે વાત અલગ છે. બાકી તો હવે એકલા ફોનમાં તો છેલ્લે ક્યારેય મુવી જોયું તું એ પણ યાદ નથી.
ના એ તો બરોબર હે ના હોય યાદ.
તમે જુઓ છો કે નહી?
હ શો જોઉ એ ગમે. કોમેડી થોડા રિયલ રિયલ આવેરા ને સો લાફ્ટર શેફ હોય કે માસ્ટર્ શેફ હોય. ડાન્સ ઇન્ડિયા એવા બધા.
હા એ તો હમણાં બધા પેલા હીરો હિરોઈન બધા ભેગા થઈને ખાવાનું બનાવે ને એ બધું કરે છે, એ ને હોટસ્ટાર ઉપર આવે છે.
હા એ વા જ.
હ હા.
બરાબર છે, ગમે તો જોવાનું હવે એમાં તો બીજું શું થાય. બધાની પ્રેફરન્સ અલગ અલગ બધાની પ્રેફરન્સ અલગ અલગ હોય.
યા કોમેડી વિથ કુકિંગ થઈ જાય.
હા એ તો છે. પણ હવે ક્યારેક શું છે, કે અમુક વખત મુવી ખબર નઈ કયુ જોવાનું શું જોવાનું. ખબર જ ના પડે એટલે કોઈને કોઈ કઈ લગાવે એટલે બધા જોઈ લે.
એવું નઈ કે ફરજયાત આવું આવું જોવાનું.
બરોબર.
ચાલો વાંધો નહી પછી બીજી વખત મળશું કોલ કરશું ત્યારે બીજા ટોપિક ઉપર.
ઓકે.